મજામાં તમે બોલો તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં.
ખુબ સરસ આજે આપડે સંતરા મંદિરનો મેળો વિશે વાત કરશું. તમે ક્યારે ફરવા ગયા છો ત્યાં?
હા આ ગુજરાત નો ખુબ જાણીતો અને પવિત્ર મેળો છે.
હા દર વર્ષે ઘણા ભક્તો આ મેળામાં ભાગ લેવા આવે છે.
ઓહો આ મેળા ધાર્મિક શ્રદ્ધા સેવા અને સંસ્કૃતિ નું સુંદર પ્રતીક છે.
સંતરામ મંદિર ગુજરાત નડિયાદ શહેરમાં આવેલું છે. આ મંદિર મંદિર શાંત શ્રી શાંત શ્રી મહારાજ સાથે જોડાયેલું છે.
હા. મંદિરમાં રોજ પ્રાર્થના અને સેવા ના કાર્ય થાય છે. મેળો આવે ત્યારે મંદી મંદિર અને આસપાસ નો વિસ્તાર ખુબ શણગાવામાં આવે છે.
હા સંત શ્રી સતરામ મહારાજ સાથે જોડાયેલું છે તો તેથી રંગબેરંગી લાઈટ અને ફૂલથી મંદિર શણગારવામાં આવે છે મેળો શરૂ થતા જ ભક્તોની અવર જવર વધી જાય છે.
સવાર થી સાંજ સુધી ભજન અને કીતનનો મધુર અવાજ સંભળવામાં ચાલે છે. ધાર્મિક વાતાવરણ લોકોમાં શાંતિ અને ઉત્
ખુબ વાહ વાહ ખુબ સરસ વાત. મારે જવું પડશે ત્યાં અમારે ત્યાં મુસાફરી લેવી પડશે. મેં એવું સાંભળ્યું છે કે હું એવું સાંભળ્યું છે કે ઘણા લોકો દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈન ઉભી ઉભા રહે છે.
હા બધા લોકો શાંતિથી અને નિરમ સાથે પોતાની વાર ની રાહ જોવે છે.
હા મંદિર ના સેવકો પણ સરસ રીતે વ્યવસ્થ વ્યવસ્થા સંભાળે છે.
હા પાણી પણ બેઠક અને માર્ગદર્શનની સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે.
હા મે મેળો માત્ર ધાર્મિક નથી પણ સામાજિક એકતા નો પણ સંદેશ આપે છે. નાના મોટા બધા લોકો એક સાથે મળીને મેળામાં ભાગ લે છે. મેળો લોકો વચ્ચે પ્રેમ અને સદભાવના વધારે કામ કરે છે. અહીંયા ઘણા સેવા કાર્ય પર જોવા મળે છે.
જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ સેવાને ઘણા લોકો શ્રદ્ધા સાથે સહકાર આપે છે મંદિરના પ્રસાદ ના પણ ભકતોને આપવામાં આવે છે.
ઓહ હો મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમ પ્રસાદ થી વાત યાદ આવી પ્રસાદ ને પવિત્ર ત માનીને બધા શ્રદ્ધા સાથે ગ્રહણ કરે છે. મેળામાં ઘડી નાની મોટી દુકાનો પણ લાગે છે રમકડા ઘર વાપરાની વસ્તુ અને મીઠાઈની દુકાન ઘણી હોય છે.
હા બાળકો માટે ઘણી મનોરંજક રમતો હોય છે ચક્ક્દોર અને બીજા રમ રમતા સંબંધો બાળકોને ખૂબ ગમે છે.
હા હસ્તકળાની પણ વસ્તુ મેળામાં વેચાતી હોય છે. સ્થાનિક કલાકારો પોતાની કલા લોકો સુધી પહોંચાડે છે. આ મેળાથી નાના વેપારીઓને પણ રોજગારી મળે છે.
ઘણા પરિવારો માટે આ અવસર આર્થિક રીતે પણ ઉ ઉપયોગી હોય છે. સ્વચ્છતા નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કચરો યોગ્ય જગ્યાએ નાખવાનો સંદેશ આપવામાં આવે છે.
પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે. તેમાંથી બધા લોકો સુરક્ષિત રીતે મેળો મનાવી શકાય છે.
હા બિલકુલ તમારી સાચ ચી વાત છે વાહન વ્યવસ્થા માટે પણ અલગ પાર્કિંગની સુવિધા હોય છે. ટ્રાફિક ને સંભાળ વા માટે પણ ખાસ આયોજન કરવામાં આવે છે.
એકતા અને સહકાર થી દરેક કાર્ય સરળ બની શકે છે. ધાર્મિક ઉત્સવ સમાજમાં સક્રમાત્તક ઉર્જા ફેલાવે વે છે આ પરા પરાક્રડો મેળાઓથી સંસ્કૃત થી વર્ષો પણ જીવિત રહે છે.
બાળકોને પણ આ મેળામાંથી ઘણી સારી બાબતો શીખવા મળે છે. વડીલો પણ પરંપરા વિસે એ વિશે માહિતી આપી શકે છે.
આ રીતે સંતરામ મંદિર નો મેળો ધરમ, સેવા અને સંસ્કૃતિ નો સુંદર સ સંગમ છે.
હા અને આ મેળાનું મહત્વ અલગ પણ આવી રીતે જ જાડ જાળવી રહે છે. એવી આશા રાખવામાં આવે છે..
હા આ મેળામાં સવારથી ભક્તો અવર જવર શરૂ થાય છે અને ઘણા ઘણા લોકો વહેલા સવારે દર્શન કરવાનું પસંદ કરે છે.
હા સવારનું વાતાવરણ શાંત અને પવિત્ર લાગે છે મંદિરમાં ઘંટનો મધુર અવાજ આવે છે.
ભજન અને કીર્તનથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે.
ભક્તો શાંતિથી લાાઈનમાં ઊભા રહીને દર્શન કરે છે.
દરેક વ્યક્તિ પોતાની વાર આવવા સુધી ધીરજ રાખે છે.
મંદિરના સેવકો દરેકને યોગ્ય મ માર્ગદર્શન આપે છે.
સેવાભાવ અને મેળાની સૌથી મોટી ઓળખ છે મે ળામાં ઘણા સમ સ્વયંસેવકો સેવામાં જોડાયેલા હોય છે.
કોઈ પાણી આપે છે, કોઈ પ્રસાદ વે ચે છે, કોઈ વૃદ્ધ લોકોને મદદ કરે છે.
કોઈ બાળકોની સુરક્ષિત રીતે રસ્તો બતાવે છે.
આ બધું જોઈને સેવાનું મહત્ત્વ સમજાય છે.
સેવા કરતા લોકો કોઈ બદલા. કઈ પણ ઈચ્છતા નથી આ ભાવના સમાજ માટે પ્રેરણા રૂપ છે.
હા મેળો લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. અહિયાં જુદા જુદા ગામના. અને શહેર માંથી લોકો આવે છે.
ભાષા અલગ હોય તો પણ ભાવના એક જ હોય છે. બધા લોકો પ્રેમથી વર્તન કરે છે, આ એકતાનું સુંદર ઉદાહરણ છે.
મેળો માં ઘણી ખાવાની દુકાનો હોય છે. પણ ફાફડા, જલેબી, ગાંઠ્યા અને બીજા નાસ્તા મલે છે. મીઠાઈની દુકાનો પર પણ સારી ભીડ હોતી જોવામાં મળે છે.
ગરમ-ગરમ નાસ્તાની સુગંધ વાતાવરણને વધુ આનંદ. મય બનાવે છે.
હસ્તકલા ની વસ્તુ પણ લોકો નું ધ્યાન. આકર્ષિત કરે છે.
હાથ થી બનાવેલી વસ્તુની અલગ જ ઓળખાણ હોય છે.
નાના બાળકો રમકડા જોઈને ખુશ થઈ જાય છે.
રંગબેરંગી ફુગ્ગા પ ઘણા જોવા મળે છે.
હા હા ચકડોળમા. બાળકો અને મોટા બંને આનંદ લેશે.
હા અને રંગબેરંગી ફુગા પણ ખુબ જોવા મળે છે અને મેળામાં. હાસ્ય અને ઉત્સાહ પણ મને ખૂબ જોવા મળે છે.
સ્વચ્છતા જાળવી પણ દરેકની જવાબદારી છે મેળામાં.
કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ.
હા પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ આપડે.
પર્યાવરણની સંભાળ પણ એટલી જ જરૂરી છે મેળા સાથે આનંદ લેવું પણ જરૂરી. હોય પર્યાવરણ ની સંભાળ પણ જરૂરી.
હા સુરક્ષા માટે પણ ઘણી વ્યવસ્થા હોવી જોઈએ છે.
હા પોલીસ અને સેવ દાળ અ સેવા. સેવાદળ સતત ફરજ હોય છે.
હા ખોવાયેલા બાળકો માટે પણ મદદ કેન્દ્ર હોય છે.
હા ખુબ સરસ મેળો છે. સૂચના માટે લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ મેળામાં કરવામાં આવે છે.
આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ.
હા જર પડે તો મેળામાં મદદની ડોક્ટરની મદદ પણ મળી શકે છે.
પાર્કિંગની વ્યવસ્થાથી લોકોને સુવિધા મળે છે.
મેળાના ટ્રાફિકને નિયંત્રિત રાખવા માટે ખાસ પ્રયત્ન થાય છે.
મેળોમાં શિસ્ત નું પણ ખુબ મહત્વ છે નિયમ નું પાલન.
સાચી વાત છે. નકામુખકી ન કરવી યોગ્ય નથી.
શાંતિ અને સમથન. સાથે વર્તન કરવું જોઈએ
હમ સાચી વાત છે હ આપડે મેળાની આટલી બધી વાત કરી સરસ સરસ તો મારે એ પૂછવું છે તમે ક્યારેક ચંદ્ર મંદિરના મેળામાં જઈ ગયા છે
હા હું સંતરામ મંદિર ના મેળામાં ગયો છું
કેવું હતું તમારો એક્સપિરિયન્સ
બઉુ જો વધધાર હતો
શું કર્યું તમા અહયા
ત્યાંગ જો અમે એક દિવસ માર્કેટમાં ગયા હતા અને એક દિવસ ચગદોડ માટે ગયા હતા
અચ્છા બરાબર છે પછી ત્યાનું માર્કેટ કેવું હતું
માર્કેટ સારું હતું
ખુબ સરસ તે આતા ખુબ સાર સરસ વ્ય ખૂબ સાર સરસ વ્યંજન પણ ન મે
હા બહદાર છે હતા અને મે એક મારા ફ્રેન્ડ તો ત્યાં ગાળ નાના બાળકોની ગેમ બી રમેલી છે એ આપ ક સામાલ
અચ્છા.
પેલી સાબુ માં રીંગ ના કઈ નહ આવતી.
અચ્છા મે તો એવું પણ સાંભળ્યું છે. લોકો તો અ નકલી ટિકિટ લઈ જાય છે અને ફાડી દે છે. ના ગમે તે એ નાખી દે છે.
હા સાચી વાત છે.
હા ગમે તો એ નઈ નાખી દે મારો બધું કચરો ના કરવો જોઈએ.
હા બિલકુલ.
ચલો ચલોો ખુબ આનંદ આવે્યો તમારી જોડે વાત કરીને.
મને પણ ખુબ આનંદ આવ્યો ચલો.
ઓકે.
મળ બાય.